હેલો.
ઓ.
હેલો.
હેલો.
હા અવાજ આવે છે.
હા આવે છે શું કરો છો.
બસ બેઠા હતા તમે શું કરો.
બસ હવે કશું નહી અમેજ બેઠા તા આ બધું કામ પતી ગયું. હમ
જમી લીધું.
હા જમી લીધું તમે.
હેલો.
હા બોલો.
હા. હું કરતા હતા.
બસ કશું ની બેઠા તા તે આવ.
હા. તાજ શોભા શું કરે.
બસ હવે એકને સ્કૂલ મોકલી ને આઈ અને એક આ ઊંઘયો છે.
હા. બસ સુઈ ગયા. છોકરાને તો શું રમત ગમતમાં જાદા ઇન્ટરેસ્ટ હોય છે.
હા છોકરાને તો આવું ભણવા કરતા રમવાનું વધારે જોઈએ.
હા સાચી વાત ને રમત ગમત આપ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે રમતથી શરીર સ્વચ્છ રહે છે મન પ્રસન્ન રહે છે. અને જીવનમાં અનુશાસન ટીમવર્ક અને હાત મીન. આત્મવિશ્વાસ આવે છે વિદ્યાર્થી જીવનમાં તો હા
રમતી તો એવું રેવાનું છે રમતી શું. મનને એકાગ્રતા વધે એકાગ્રતા શક્તિ વધે. સાથે રહેવું સંપ જેવી વસ્તુ સમજાય બાળકોને અને બાળકો આખો દિવસ બીજી એક્ટિવિટી કરે એન કરતા રમત બઉુ બધું શીખવા મળે છે. શરીર પણ સ્વસ્થ રહે એમને શારીરિક શક્તિ પણ મળે કસરત પણ થાય તેમના શરીરની
સાચું અને વિદ્યાર્થી જીવનમાં તો રમત નું મહત્ત્વ મહત્ત્વ વધારે હોય છે કારણ કે અભ્યાસ સાથે રમત પણ જરૂરી હોય છે.
હા અભ્યાસ સાથે રમત પણ જરૂરી હોય છે એટલે હવે તો અ સ્પોર્ટ નો પણ એક સબ્જેક્ટ આવે છે હવે દરેક સ્કૂલોમાં એક એક શિક્ષક પણ કરેલા છે. તે બાળકોને રમત ગમત કરાવતા હોય છે અને પીટી ના ક્લાસમાં જે કસરત કરાવતા હોય દાવ કરાવતા હોય છે.
સાચું અને સૌ પ્રથમ અમ આપણે સમજીએ કે ઇન્ડોર કેમ શું છે જે રમત ઘરની અંદર સ્કૂલના હોલ માં અથવા બંધ કમરો પણ રમાય છે ને એને ઈન્ડોર ગેમ કહેવાય છે.
હા ઇન્ડોર રમતો એટલે એટલે ઘરના અંદર રમાતી હોય. એ બહાર ના રમી શકીએ આપણે ગમને જે કે કેરમ છે એ બધું બહાર ના રમી શકીએ આપડણે ચેસ એ બધી રમતો હોય છે ઘરમાં રમવાની હોય છે. તો એ પછી એને આઉટડોર રમત તો કેવાય એમ.
હમ અને ઇન્ડોર ગેમમાં તમે સાચું ક્યુ કેરમ ચેસ લૂડો સાપ સીડીી ટેનિસ ટટેબલ ટેનિસ વજલની વિભિન પ્રકારનો બોર્ડ ગેમ સામેલ છે જો ઈન્ડોર ગેમમાં આવે આવે છે.
એ બધી ગેમો શ એ ઘરના અંદર જ રમાતી હોય. ઘરમાં યા કોઈ પણ હોલમાં એ બહાર ના રમી શકીએ આપણે. અને બીજી બધી રમતો હોય જે ખોખો હોય કબડ્ડી હોય ક્રિકેટ હોય. બાસ્કેટબોલ ફૂટબોલ એ બધી રમતો બાર રમાતી હોય. એ આઉટડોર ગેમ હોય છે એ ઈન્ડોર ગેમ હોતી નથી.
અ છે અનેને એ છેદ એ બુદ્ધિ અને યોજના બનાવવાની રમત છે આ રમતથી વિચારશક્તિ ધીરજ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
હા દિમાગનોો વિકાસ થાય છે. ધીરજ રાખો એટ કોઈ પણ સાચો નિર્ણય લઈ શકીએ આપણે આપડ જીવનમાં એટલે રમત આપણને રમત જ નથી. એ આપણા જીવન માં બઉુ બધું શીખવાડી લે છે.
સાચું અને કેરમ પણ ભારતની ખુબ લોકપ્રિય રમત છે. આ રમત પરિવારના બધા સદસ્ય સાથે રમવામાં આનંદ આવે છે. જેથી એકતા અને પ્રેમ વધે છે.
હા એમાં બધા આપડે ચાર જણા રમી શકીએ એમ બે પણ રમાય બે ત્રણ પણ ચાર જણા આપણે કેરમમાં સૌથી વધારેમાં વધારે ચાર જણા રમી શકીએ. એટલે એમાં શું આપડે સંપની ભાવના દર્શાય અને સંપ કેવી રીતે રાખવો. અને એકાગ્રતા મનમાં વધે.
સાચી વાત અને હ હવે આપણે આઉટડોર ગેમ વિશે વાત કરીશ તો જે રમત ખુલ્લા મેદાનમાં રમાય તેને આઉટડોર ગેમ કહેવાય છે.
હા મેં કીધું ને બધું જે ખુલ્લા મેદાનમાં બહાર. ત્યાં રમાતી હોય એને પછી આઉટડોર ગેમ કહેવાય.
હમ હ જૈસે ક્રિકેટ. ફુટબોલ હોકી કબડ્ડી ખોખો વોલીબોલ બેડમિન્ટન.
હા ઈ બધી ગેમો આપ. આપણે ઘરમાં રમવા જઈએ તો ઈ બધી ઘરમાં શક્ય નથી. યા ફીર કોઈ પણ. ચાર દિવાલોની અંદર એ ગેમ શક્ય નથી કારણ કે એના અંદર તો. અગયાર બાર ની તો ટીમ જ હોય છે એટલે ટીમનો સમાવેશ ઘરના અંદર. થાય નહી એટલે આપડે બાર ખુલ્લા મેદાનમાં આ રમત રમાય. કારણ કે આ રમત માટે ખુલ્લી જગ્યા જોઈએ કારણ કે ભાગવું. આના ઘરમાં શક્ય નથી આવી બીધી રમતો.
સાચી વાત. નહી આ રમતથી શરીર મજબૂત બને છે હાડકા અને. સ્નાયુ મજબૂત થાય છે અને સ્વસ્થ સ્વાસ્થ્ય સારું રહે છે. આઉટડોર ગેમ્થી ટીમવર્ક નેતૃત્વ અનુશાસન અને. સમયનું મહત્ત્વ પણ શીખવા મળે છે.
હા એમ સમય હોય છે એ સમય પ્રમાણે પૂર્ણ કરવી એમને ગેમ. એટલે સમય નું મહત્વ એ લોકો વિદ્યાર્થીઓમાં જાગૃત થાય. અને સંપ કઈ રીતે રાખવો હોય એમાં ટીમ વર્ક હોય. એટલે કે આપણે આટલી ટીમ આપડી અને આટલી ટીમ બીજાની. એટલે ટીમમાં સંપમાં કેવી રીતે રવું આપડે આગળના ને કેવી રીતે હરાવો. કઈ રીતે નિર્ણય લેવા એ બધું શીખી જતા હોય છે.
સાચી સાચી વાત. અને આજના સમયમાં ઘણા બાલક મોબાઈલ અને વિડીયો ગેમમાં વધારે સમય પચાર કરે. આ આદતથી આ શરીર અને મન પણ ખરાબ અસર પડે છે.
હા હવે ના છોકરા પેલા જમાનામાં તો શું આટલો ફોન નતો. એટલે બધા રમતમાં જ એક્ટિવિટી માનતા. એમનો ટાઈમ પાાસ એ રમત જ ગમતી. પણ હવે તો છોકરાઓને બસ ફોન ફોન ને ફોન, આ ઇન્ટરનેટ એ યોગ્ય વસ્તુ છે પણ હવે છોકરાઓ તો આખો દિવસ આ લોકોને સમજણ નથી. એતો આખો દિવસ ફોન ચાલુ કરે છે આખો દિવસ ફોન નું લોહી પીવે.
સાચું, અને એટલે રોજ થોડા સમય આઉટડોર ગેમ રમવા ખૂબ જરૂરી છે.
હ.
ના કેમકે આપણા ગુજરાતમાં પણ રમતગમત નો ખુબ પ્રોત્સાહન આપવામાં આવે છે.
હા રમત ગમતમાં હા શાળામાં પછી આપડે ખોખો ખો ને કબડ્ડી ને આમાં આપણે, પાર્ટિસિપેટ થઈએ ને. એટલે દરેક સ્કૂલો આવતી હોય, એક જગ્યાએ. એટલે બધી સ્કૂલો વારા ફરતી એકબીજા જોડે રમે. એમ જે હારે એ તો બહાર થઇ જાય. અને જે જીતે જેમ આગળ આગળ વધતી જાય. પછી તાલુકા કક્ષાએ જતી હોય છે જિલ્લા કક્ષાએ જતી હોય છે. જે તાલુકા કક્ષાએ જીત મેળવે ને, શાળા તો પછી એ રાજ્યના લેવલમાં સોરી જિલ્લાના લેવલમાં જતી હોય. જિલ્લામાં જો જીતી જાય તો રાજ્યના લેવલમાં જતી હોય છે. એમને સારા એવા ઈનામ મળે છે એમનું પ્રોત્સાહન થાય છે. સ્કૂલ માં પણ એમનું માન સમાન વધે છે, એમનું શાળામાં સ્વાગત પણ થાય છે.
સચી વાત. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ઘણી સ્પર્ધાઓ આયોજિત થાય છે જેવા જેમાં યુવા ખેલાડી ભાગ લેવા લે છે, અને અ દેશનું નામ રોશન કરે છે.
હા પછી રાજ્યના લેવલથી હોય છે ને પછી સ્ટેટ લેવલે થાય કે પછી રાષ્ટ્ર ના લેવલે થાય એનાથી શું આપણા દેશનું નામ આપણા રાજ્ય નું આપણા જિલ્લાનુ આપણા ગામ ન આપણું સ્કૂલ નું બધું બધા નું નામ ઉજ્જવળ થાય છે.
સચી તો રમત આપણે હારે અને જીત બંને સ્વીકાર શીખવી છે હારથી નિરાશ ન થવો અને જીત થી ગમન ન કરવું.
હા એ બે વસ્તુ બતાવે છે રમત રમો એટલે બે વસ્તુમાં રેવાની એક તો હાર અથવા જીત આ બંને માંથી એક તો શક્ય જ છે. તો હારો તો વધારે નિરાશ ન થવું જોઈએ અને જીતો તો મનમાં અહંકાર ગમંડ એવી ભાવના ન દર્શાવી જોઈએ, આપડે સામેલા વ્યક્તિને ઉલટી પ્રેમના ભાવનાથી જોવું જોઈએ.
સાચી વાત શારું
નમ સા